હલો કેમ છો? જય શ્રી કૃષ્ણ.
બરોબર.
ચાલે છે શાંતિ.
હા બસ શાંતિ ચાલે છે આ ચા પાણી નાસ્તો કર્યા. હવે જમવાની તૈયારીઓ ચાલુ.
હમ્મ અમારે એવુંજ છે. પણ આજે બે છોકરાઓ છે એટલે જોઈએ છે હવે શું બનાવનું એમની જાતે કરશે. જે કરવું હશે તે બહુ ઈચ્છા નહીં જમવાની આજતો એવું છે.
હા સાચી વાત છે બરોબર. મેં સાંભળ્યું તમારે કોઈને હા સારી છે એ સાંભળ્યું તમારે કોઈને કોવિડ થયો હતો.
હા અમારાં હસબન્ડને જ કોવિડ થયેલો પણ એમને એકચુલ કોવિડ થયો નતો નિમોનિયા તો પણ કોવિડ લગાવી દીધેલ એમ કે કોવિડ છે કોવિડ છે. અને જે ટાઈમે એ સોસાયટી ની બહાર ગયા તો અમુક લોકો ના ઘરે તો પાણી બહારથી છાંટી દીધેલું એમ. કે કઈક ઇન્ફેક્શન ના જ જીવાણુઓ ના લાગી જાય એમ હતો નહી ને તોય એવું હતું એ એવું હતું.
બરોબર હા પણ બધા એવું જ કરી નાખ્યું તું.
હ એ વખત તો બાપા. દસાા બેસી ગયેલી બધાની કોવિડ કોવિડ કરીને તો પપ્પા અને જે થયો તો એને ખબર પડી ગઈ હતી કે કેવો કોરોના હોય છે એમ. મા તો ભીડજ કેટલી બધી હતી લાઈનો લાગી તે વખતે.
સખત.
તારે. હું મને મોબાઈલ માં એટલું બધું ફાવતું નતું તો કોરોના વખતે. મારા રિલેશન માં એક વાર. ટર બનેલો નવો છોકરો તો એ ડોક્ટર બનેલા હતા એ ભાઈ હમણાં જ થયેલા હતા તો એમના પુ પૂછી પૂછી કોલ કરી કરીને. કે જેમને ફોન કરી કરીને દવાઓ ન પૂછતી હતીતી એમને એમ કે કઈ લેવાની કઈ નહી. ખબર ના પડે તો એમ એ રીતે ઇંગ્લિશ કરીને શીખતી હતી ને એ રીતે એમને પૂછતી હતી એ રીતે એમ. એના રીતે હું વધારે. મોબાઈલ શીખતી થઈ ગઈ એમહોત ફાવતું એના લીધે થઈ એને તો શીખતી થઈ ગઈ ફોન અમારી જોડે. એટલું બધી બઉ કીટ. ઊંઘ ના આવે દિવસે ઊંઘ ના આવે ઊંઘ બી જતી રહી હતી. બધું જ જતું રહતું બાપા એવું થશે કે બાપા શું થઈ રહ્યું છે આવું થઈ જાય આપણને
ઘરમાં થાય એટલે એવું જ થાય અને બાર બધાને એવું જ લાગે કોવિડ છે કોવિડ છે.
કોઈ અને બહારનું વ્યક્તિ કોઈ આપડા ઘરે બિચારું આમ રોજ આવતું હોય ને કોક જ વખત આવે ને. તો એમને પણ આપડણે બોલાવીએ શું બિચારા અમને બોલાવીયું કોરોનો કે આપડે બીતા હોઈએ એમને આવજો કેતાય વીક લાગતી હોય કે ના પપા ના આવે એમ. હાલ બાર કોને અડીને્યા જઈને આવ એમ.
કોઈને અડીએ ને કોઈને કરીએ.
બીજા ના થાય બીજાને થાય એલે તીજા થાય એટલે બીજાધા એક બીજાથી બીતા બીતા રહેતા હોય એમ.
હા. એ વાત સાચી.
ચાલુ કરી દીધી એલા ડોક્ટરો બી એટલું બધું ચાલતું હતું ડોક્ટરો પણ કોરોનાની દવાઓ. પવન બવન બધું એટલું બધું ચાલતું હતું. અને ઉકાળા પી પી ને તો બધાને તો દસા બેસી ગયેલી કેટલા ઉકાળા ગરમ ગરમ પીતા હતા એ લોક.
પીવા પડે સાચી વાત છે બઉ ઉકાળા પી પછી ના સારા.
હા ગરમ પડે એના લીધે ઉકાળા ના લીધે વધારે તો અમુક લોકોને છે ને બહુ. ઉકાળા પી પી કર ને ઉદરસ સ સરદી. પણ પાછું વાયરલ બી એવું હતું કે સરદી ઉધરસ કોફને એનું થોડુંક વાયરલ એવું ચાલતું તું. એટલે એમ વરસાદમાં એવું બધું ચાલતું હોય ને એના લીધે થઈ ને એવું થાય. કે ના આવું થયેલું જ હશે એટલે વધારે ઉકાળા પીપી કરે એ લીધે વધારે ઇન્ફેક્શન થઈ ગયું. એવું બની સે. સમય
બરોબર.
કઈ ના કરવાનું એ બધું કર્યું છે જોડી નાકમાં લીંબુ ટીપ્પા નાખવાના હોય નાક. મ નક કોઈ દિવસ નાંખેલા ના હોય તો નાકમાં લીંબુ ના ટીપ્પા.
હા ના કરવાના બધા જ ઉપાયો કરી લીધા.
કર્યા તા યોગા કરીએ બોડી કેમની કરીએ યોગા કરીએ બધા ભેગા આમ અલગ અલગ બધા.
પણ ઘરે રહીને શું કરે કારણ કે લોકડાઉન બી હતું એ ટાઈમે તો.
હા મેન મારા જેઠાણી લોકો એ તો કોરોના વખતે થોડી થોડી કરીને ક્યારે પાપ. અમે તો ઘેર ની કરતા તૈયાર લા‌ઇ દ‌ઇએ છે. કારણ કે આ વખત કોરોના વખત થોડી થોડી કરીને કે ટાઈમ કેમનો પાસ. કરવો તો થોડી થોડી કરી પાપડી બધા ભેગા થાય એકબીજાં એકબીજાં ત્યાની બધાની કરી હશે હાજે હાજે એક બાજુ રામાયણ જેન્ટસ બી કામે લાગી જાય જેન્ટસ બી ચલો કે તમને હેલ્પ કરાવ. એમને કંટાળો આવતો હોય એટલે એ બી કરવા લાગે એ. ખાધું છે બી એટલું ભલે આપડે બીમાર થાય. બધું પણ ખાવાની પણ આઈટમો પણ એટલી અલગ અલગ રીતે બનાવ.
ઈટલી બનાવીતા હતા કારણ કે આમ બધા ઘરે હોય ને. એવું થાય કે શું નવું બનાવવું અને ત્યારે તો બધા હોય.
એટલે ઘેર હઈ એટલે આને ખાવાનું જ બધા ન હોય ઘેર એટલે આ બનાવવાનું પેલું બનાવો ગમે તે ગમે તે. એટલે કંઈક ન કંઈક નવું નવું બધું બનાવતા જ રેતા તા. અને અમાર તો કેવું હતું કે અ એક ફાર્મ હાઉસ દુરમા દિયર નું ફાર્મ હાઉસ છે તો અહીં જ અમે.
બરોબર.
આઠ વાગ્યા પેલા કેવું અમુક ટાઈમ આપતા હતા કે આઠ વાગ્યા પેલા તમે આ કે નવ વાગ્યાનો ટાઈમ આપે ત્યાંથી તમારે નીકળી જવાનું બહાર ગમે ત્યાં ક્યાં જાવું તોય. એટલે અમે ત્યાં જતા રહીએ પાછા આઠ વાગતા પેલા તો ક્યારેય જમીન પાછા જતા રહીએ એવું થઈ જાય આમ. એવું એટલે પછી પાછા અમે ત્યાંથી એવું કરતા ત એ વખતે કોરોના વખતે. જમવાનું બધું કાકે કો આપણને ઘેરે રહી. ર‌ઇને કંટાળ થયા હોય તો આપણને એવું થાય કે ક્યાં જઈએ તો આપ થોડું મગજ ફેશ. થાય આપડું એમ.
બસ તયા આખો દિવસ તો શું કરીએ ઘરે રઈને.
એ આખો દિવસ આપડે જોઈએ ને આપણું મગજ ખરાબ થઈ જવો બપ્પા શું થવા માંડ્યું છે એવું.
હા અને છોકરાઓ એટલી મસ્તી કરલ. તો શું થોડી ઘડી સ્કૂલ ગયા હોય તો શાંતિ હોય આ તો. આમા ઘરે ને ઘરે.
હમ અને નવા નવા પેલા ઘંટ વગાડવાનું બધું કેટલું બધું. સરસ સરસ બધુંજ અલગ અલગ જાત સાાડી વગે અને દિવક ને કઈ નું કઈ બધું અલગ અલગ બધું આવતું હતું કે ચલો શું કરીએ શું નહી કરવાનું એમ બધા. ક‌ઇ ન કક કઈક ને કઈક કરી કડ્યા હશે ત્યારે. બ આમ જીવનને યાદ રહી ગયો રસી મુકવા માટે આપડણે અહી રસી ના મુૂકી તો કઈ ના કઈ છે ત્યારે કે રસી કઈ અગાે જલ્દી આપડણે ક્યંથી બચી જઈશું આપડે વહેલા જઈએ એ તોું કઈ સસ્તી મૂકે ને કઈ નઈ એમ કરીને આપણે દોડા દોડ કરી કે પેલા મકે
તેથી રસી માટે બી
હા એટલે લાઈન લાગતી હતી ને એટલે ગ પેલા લોકો જલ્દી જલ્દી જે જોબ કરતા હો ને એ લોકોને જલ્દી રસે મૂકી દે ને આપડે બધાને પછી થી મૂકે એમ રસી એમ તો આપ અરે આપણને મૂકી દેશે રસી જલ્દી કરીને એમ એવું થઈ જાય કે બચી જઈએ આપડે એમ
હા કારણ કે ઇમ્યુનિટી પાવર બી છો
ચોડ એટલે બહુ બાપા ઉધરસ બી સત થાય કોક ના ઉધરસ થાય ને એટલે બધા એક જન ખાંસી થતી હોય ને તો બધાની દસ જનની નજર એની ઉપર જતી હોય અણને શધોયું છે
ટીચર નોર્મલ ખાાસખાય તો બી એવ બધા કે કોરોના કોરોના
કોરોના છે અમને કોરોના હશે એવું થઈ ગયા પછી એ જમશે બધા ઉડશે એટલે આપડે એને બી કે ના માસ્ક પ્ય તો ઉતરસતા પણ માસ્ક પહેર માસ્ક પહેર આપણે બધાને કમ્પલસરી કઈ જઈએ એટલે માસ્ક પહેરીને જ જવાનું એમ એવો રૂલ્સ જ હતો ત્યારે તો પેલા તો હા હ
સાચી વાત છે એ ટાઈમ તો એવો હતો ને.
જીવન માં યાદ રહી જાય એવા બધા દિવસો જોયલા જ બાપા આંખમાં રડું હોઈ જાય પપ્પા એવું થઇ જાય
હા સખત એક જો તો એવું થાય કે ફેમિલી જોડે ટાઈમ એટલો સ્પેન્ડ કર્યો પણ મુસીબત હતી
હા બહ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એ તો આમ ખરેખર આમ જીવનમાં યાદ રસ્તાઓ એકદમ સોમસાન તમને કોઈ દુકાન ચાલુ ના જોવા મળે કે ના ચાલલો આ દુકાન ચાલુ છે એમ કે ચલો કશું વસ્તુ લેવું હોય તો અને અમુક ટાઈમિંગ આપતા હતા કે જયારે તમારે શોપિંગ કર્યું એ રીતે અને કેવુંિકસ ગોર ગોર ચકેડા કર દને અહીંયા ઉઊભા રહેવાનું આપડે કંઈક લેવું હોય તો એ આમ થોડી થોડી સ્પેસ રાખીને જગ્યા રાખે આમ કરીને.
સાચી વાત છે હા સોશિયલ ડિસ્ટન્સ.
ડીમાર્ટમાં જવું હોય તો અમુક ટાઈમિંગ આપે ને એવી રીતે થોડા થોડા સ્પેસમાં બધાને જવા દે એ બધું બહુ. ચાલતું તે એ વખત તો. અને સેનિટાઈઝર લગાવ સેનિટાઈઝર તો કમ્પલસરી હોવું જ જોઈએ બધાની જોડે એમ. કે સેનિટાાઈઝર વગર તો કોઈ બહાર જ ના નીકળે એમ કે. સેટાઈઝર ની બોટલ લીધી કે શાક લઈને આવો તો પેલા તમે બધું ધોવો. એના પૂરું કરો એમાં એતે બહુ જ હતું તારા.
એ બધું લેવા જતાંય આપણને બીક લાગે.
લાગે શાક લેવા જતાય ભીખ લાગે. કેટલી વખત ધોઈએ ને બધું શું શું નાખવાનું હોય ને પાછું બધું લગાવીએ ને બધું પછી વા. ઘરમાં એવો કર તો હા એટલી બધી. કે પપ્પા કોરોના વખતે તો યાદ રહી ગઈશ કોરોનાનો ટાઈમ તો પપ્પા જીવનમાં.
સાચી વાત છે સખત હતું.
એમાં તો અમારા દૂર દૂર ના સગાઓ તો બધા બહુ જોબ થઈ ગયા જેની ઉંમર બી નથી. એમાં તો બી ઓફ થઈ ગયા. કોરોના વખતે છોકરી તો ખાલી આઈસીમાં એમને ખાલી. કશું પ્રોબ્લેમ નો એકદમ સાજા સમય એમને કઈ કશું જતું નહીિ. દવાખાાનમાં રહીને કેવું હતું કે એકબીજાનું જોુવે ને કે હમ હો આ. એટલું બધું થઈ એટલે મને બી હશે હશે એમ કરીને અમુક લોકો તો બિચારા એમ. થઈ ગયા ગભરાઈ ગયા એમ અંદર અંદર હ છે એમ. એવી રીતે ટેન્ન ન્નમાં હા પપપા. પણ નાના નાના છોકરાઓને બહુ સાચવવા પડતા હતા એ વખત તો. કે કઈ જઈને એલે તો સેનેટાઈઝર આપણે લગાવી દઈએ નાંી ટચ પેલા સેિટાઈઝર આપડને લગાવ દઈએ.
કારણ કે એ લોકોની તો ઇમ્યુનિટી બી એટલી સ્ટ્રોંગ ના થઈ હોય હજી.
અને લીંબુ પાણી બી એવું છોકરાઓને આપણે બિચારા ના પીતા હોય તો એ ગરમ પાણી ડેલી સવારમાં આપ. પ ચલો ના પાણી પીવું પડ. ખાંસી ઉધરસ ના થવી જોઈએ કે શરદી ના થવી જોઈએ એમ કરીને.
સાચી વાત છે.
એકદમ સાચી વાત છે એ ટાઈમ તો કાયમ માટે રાહ થઈ જાય એવો ટાઈમ.
હ કે હ સાચી વાત પપ્પા તા ગયા હ. હ. અમુક અમુક ટાઈમ એવા આઈ જાય છે ને કે ખરેખર જીવનમાં આપણને યાદ રહી જાય એવા ટાઈમો અમુક. બાળ. ગમે ત્યારે યાદ જોઈએ બાપા કે કેવું કોરોના વખતે કેવું હતું. અને બધા બધા જો કે એકબીજાને બધી રીતે સપોર્ટ કરતા હતા સાત. થાપતા હતા અને બધી રીતે એક બીજા મદદ બી એ રીતે જ કરતા હતા આપણાડે કે ચલો કોઈ પણ રીતે ચલો કોઈને હા થયું છે તો એના ઉકાળા ફ્રીમાં આપતા દવાઓ અમુક આયુર્વેદિક બધાને ફ્રી માં અમુક આપતા હતા. એવું બધું બી ઘણું એું બધું બી સેવાના કામ એટલા જ ચાલતા હતાા. કે ચલો કોઈની પરિસ્થિતિ ના હોય તો ફૂલ પેકેટ એ બધું બી. ઘણા લોકો અમુક હોય લોકો ફ્રી માં બી જમાડતા. ત બી ખરા પ્ર ર એમાં તો. વીમાં જમવાનું બી આપી દે બધું જ કરતા કેમ કે જેની પરિસ્થિતિ ના હોય. એ ઘર જ એની પર ચાલતું હોય એ બધું બંધ થઈ જ તો શું કરે એમ એટલે એટલુંધું બહુ ચાલતું હતું એ વખતે. એમ કે ચલો બિરાધર લોકો હોય કોઈને ઘઉં ચોખાના. હ એ લોકોને એમને એમ ચલો કે આટલું રાખે આમ તેમ બહુ સેવાઓ બી હોય એટલી છે કરતા હતાા જે કરતા હતા એ તો.
સાચી વાત.
હમ હમ.
કઈ વાંધી નહી હું તમને કરું પછી થોડીક વારમાં. થોડું રસોઈ બનાવાનું છે
સારું સારું હા ચાલો જ કર જ